હલો કૃસ્નાભાઈ કેમ છો
છ શ્રી કૃષ્ણ ભાઈ તમે કેમ છો
એકદમ મજામાં અમે તો બસ ઘરે જ હમણાં તો બહી રહેલા છે કારણ કે તમને ખબર છે કે હમણાં આપડી પરીક્ષા પટી તો મતલબ હવે મવી જોવાનો પ્લાન બનાવી રહ્યા છે કારણ કે ઘણા વર્ષો થી મુૂવી જોવા અમે થિટર માં ગયા જ નથી અને હમણાં તો કોલેજ ચાલુ થઈ હતી તો ત્યાર બસ ત્રણ વર્ષ સુધી મેં મુવીઝમાં ગયો થિયેટરમાં તો મને બસ મુવીઝ જોવાનું મન થયેલું છે કારણ કે ઘણા વર્ષોથી ના જવાયું અને એ મવી જોવાનું પહેલા મને ખુબ જ વધા શોખ હતો જેથી કરીને હમણાં મને મૂવી જોવાની ઈચ્છા થાય છે તો તો શું આપણેે પ્લાન બનાવીએ કે મતલબ થિયેટરમાં મૂવી જોવા જઈએ
હા ભાઈ બનાવીએ ને કારણ કે હું પણ હવે તો આપડ તો વેકેશન પણ હોય તો ખુબ લાંબુ ચાલી રહ્યું છે અને આપણને મળશે હજુ પણ આપડું તો આપ કોલેજ બધુ વેકેશન હો તમને ખબર મોસ્ટલી આપ બે મહિના કે અઢી મહિના હોય જ છે અને આમ આટલા બધું વેકેશનમાં તો આપડે કંટાળી પણ જઈએ ઘરે ઘરે અને મૂવી જોવાનો પ્લાન તો બનાવો જ જોઈએ કારણ કે મૂવી જોય તો પછી માયનોર ફેસ થાય અને કે આપણને મળવા હળવાનું પણ વાતચીત કરે મજા આવે કારણ કે થિયેટરમાં જે મૂવી જોવાની મજા છે એ તો તમને પણ ખબર જ છે કે બધા લોકો હોય છે ક્રાઉડ હોય તો જે જોવાની જે મૂવી હોય છે મજા આવી જાય છે એટલે આપડે આવીજે બધા લોકોમાં આપડે તો અમડા તો વેકેશનમાં આપડે તો બધ મૂવી જવાનું પછી એકાદ વાર તો પ્લાન બનાવો જોઈએ ઘણા આપણા ભાઈ બંધ સાથે બધા ફેમ સાથે મજા આવી જાય છે કારણ કે જે વેકેશનમાં આપણે ઘણી બધી મુવી છે સરીઝ છે કે પછી કાર્ટૂન છે પછી કે પછી સીરિયલ હોય છે તે જોવું જોઈએ કારણ કે આપણું માઇન્ડ ફ્રેશ થવું જોઈએ કારણ કે ઘણા બધા લોકો આવું મૂવી છે કોમેડી મૂવી કે એમને ગમતી નથી ને ઘરેને ઘરે સ્ટડીમાં જ મન લગાવ ને પેલું પરંતુ સડી સાથે મનોરંજનમાં હોવું ખૂબ જરૂરી છે કારણ કે તમને ખબર જ હશે કે આ મનોરંજન કરવું ખૂબ જરૂરી છે કારણ કે આપડે સ્ટડીમાં સ્ટડીમાં આપડે લાગી રહશું તો પછી એમાં જ આપણું મન લાગશે બીજે કશે મન લાગશે જ નહી અને માખું માથું પણ ભારે ભારે થઈ જશે એટલે આપણે જો થોડું ઘણું એન્જય કરવા માટે આપણે આવું બધું મૂવી જોવી જોઈએ, કારણ કે ઘણી બધી મૂવી આપણા માટે સારા માટે પણ છે, અને મોટિવેશન મુવી પણ બધી બનાવેલી હોય છે, જેમ કે તમને પણ ખબર જ હશે કે જે સુપર થર્ટીન છે. થ્રી ઇડિયટ છે, ઘણી બધી મુવી છે, આપણા દેશની એ ખુબ સારી છે, અને ખૂબ આપડા મગજ ઘુસે, તો આપણે સારું પેલું કરી શકીએ એટલે મારે એજ કેવું છે, જે લોકો ને આ બધું મુવી કંટાળો આવે છે, તેમ માન્ડ ફેશ થવા માટે મુવી જોવી ખબ જરૂરી છે, બાકી મને તો ખૂબ પણ ટોમ એન્ડ જેરી છે, ડોરેમોન છે, કાર્ટૂન છે, એવું જોવાનું મને ખૂબ ગમે છે, બાકી તમારે શું કેવું છે, તમે તો જોતા જ હશે જેમ કે બહાર ને હોલીવુડનું મારુલ સ્ટુડિયો, એ તમને ખબરજ હશે ને એના વિશે તો
હા, ભાઈ અમે પણ ખુબજ વધારે એવા કાર્ટૂન, ના જોયે છે, કારણ પેલાથી જ છે, કારણ કે મેં જયારે નાનો હતો તો ત્યારે પેલા તો મેં સ્કૂલે જવા પેલા મેં કાર્ટૂન જોતો, હતો અને કાર્ટૂન જોઈને જ મેં જતો, હતો કારણ કે મને કાર્ટુન જોવા વગર કાર્ટૂન ન હતુ અને ખુબજ મજા એવી આવતી હતી, અને કાર્ટૂન જોવાથી ખાલી મતલબમાં મજા પણ પરતું કાર્ટન જોવા, ઘણું બધું સીખવાનું પણ મળ્યું છે, કારણ કે જો આપણે સારા સારા કાર્ટૂન એવા જોઈએ, તો કાર્ટૂનમાં ઘણુ બધુ એવ સારુ, સારુ બતાવવામાં આવે છે, જેમ કે હુ, વાત કરુ તો મતલબ મા આપડે છોટા ભીમને, બધા કાર્ટૂન જોઇને, તેમાં પણ બધ બતાવા આવે છે, પરંતુ એમા એવુ બધુબતાવામાં આવે છે, કે આપડે કોઈ ખોટા માણસ ને ન મારવું અને સારી રીતના રેવુ સચ્ચાઈનો સાથ આપવો એ આવી બધી ઘણુ બધુ બટવામાં આવશે જેથી કરીને જે નાના છોકરાઓ, હોય છે. તો તે લોકો તો મતલબમાં જે અંદર જોઈ છે તે જ શીખે છે, તો જેથી કરીને નાના છોકરાઓને એ સારા સારા કાર્ટૂન બતાવશુ, તો તેઓ એને એવુ જ ખબર પડશે કે આપણે સારા માણસ બનવું જોઈએ, અને સારી વસ્તુ તો કરવી જોઈએ જેથી કરીને ખુબજ એવું સારું પડી રહે છે, કાર્ટૂન જોવાથી નાના, નાના છોકરાઓને સારી પરવર પણ મળે છે, અને તેઓ ખુબજ સારી રીતના, એવું વર્તન પણ મોટા લોકો સાથે કરે છે, તો તેના માટે આપણે કાર્ટૂન તો બતાવવું જોઈએ, બધા નાના છોકરાઓને અને હુ, પણ કાર્ટૂન હમણાં પણ જોઉ છું, કારણ કે કાર્ટૂન જોવાની કઈ ઉંમર હોતી, નથી. તો જેથી કરીને કાર્ટૂન મેં હમણા પણ જોઉં છું, અને હમણાં પણ મને ખુબજ વધારે એવી મજા આવતી હોય છે, અને કાર્ટૂન મેં જોયા કરુ છુ. તો જેથી કરીને કાર્ટૂન, તો ખુબજ વધારે શોખ રહ્યો છે, અને તેની સાથે સાથે મને મૂવી પણ ખુબજ વધારે શોખ છે, જોવાનો તો મૂવીમાં મને છેને, આમિર ખાન ની મૂવી ખુબજ. વધારે આવી ગમતી હોય છે, કારણ કે તમને ખબર છે, આમિર ખાન કેવી મુવી બનાવે છે, ખુબ જ એવી મૂવી બના છે, અને ખૂબ જ સારી સ્ક્રિપ પસંદ કરે છે, અને તમને વાત કરું એમની મૂવીની તો તેમણે થ્રી ઇડિયટ્સ મુવી બનાવી છે, પીકે મુવી બનાવી છે, પછી દંગલ મુવી બનાવી સે સિક્રેટ સુપરસ્ટાર મુવી બનાવી છે, તો આ બધી મુવી આપણે જોઈએ, તો અલગ જ મુવી છે, કેટલી વાર પણ આપણે જોઈ શકીએ, તો પણ આપને કંટાળો ન આવે તો તેમાંની મુવી વાત કરું, તો મને થ્રી ઇડયટ ખુજ વધારે એવી ગમે છે, કારણ કે થ્રી ઇડિયેટ મૂવીમા એવું બતાવવામાં આવે છે, કે આપડે કોઈ પણ વસ્તુ વિશે પહાડી એમજ. ન ભાગવુ, જોઇએ તમને ખબર હોય છે, કે ઘરેથી બનાનેટલું બધું પ્રેશર હોય, કે તમારે આ બનવું જ છે, ડોક્ટર બનવું જ છે એન્જિ યાર બનવુ છે, તો તેના પાછ આપણે ન ભાગવું જોઈએ, એવું બતાવવામાં આવે છે, કારણ કે જો આપણને કોઈપમાં પણ ઇન્ટરેસ્ટ હોય, તો તેમાં જ આપણે, તેમાં જ આગળ વધવાનું આપડે વિચારવું છેએ કારણ કે તમને ખબર જ છે, કે જો આપણે ટેમા આગળ વધીશું, ને તો જ આપણને મન લાગી રહે સે, કારણ કે તેમાં જે રેન્ચો નામનો કેરેક્ટર બતાવવામાં આવ્યો છે, તો કેરેક્ટરમા એવું જ બતા કેવા મારવો છે, કે તે ચારેક્ટર પોતાને તેને મશનથી, એક દમ પ્યાર હોય છે, મશીન થી. તેને મશીન એકદમ તે ખોલવાનુ ને એવું બધું ખુબ જ વધારે ગમતું, હોય છે. તો જેથી કરીને તે એન્જિનિયરિંગમા આવે છે, પરંતુ તેમના જે બીજા ફ્રેન્ડ હોય છે, તો તેમને બીજું બધુંમા પરંતુ તેમને એન્જિનિયરિંગમાં મોક દેવામાં આવે છે, તો જેથી કરીને એમ તેઓને ખુબ જ એવું પરેશાનીઓનોો સામનો કરવો, પડે પરંતુ રેન્ચોને કેટલાક ક્લાસ માટે કાઢીને પણ મકવામાં આવે છે, પરંતુો પણ તે સારી રીતના ઉપર જાય છે, કારણ કે પહેલો નંબર પણ લાવે છે, કારણ કે તેને પહેલાથી જ. મશીનમાં ઇન્ટરેસ્ટ હતું, અને તેને મશીન વિશે ભણવાનુ બધું ગણવાનુ ખુબ જ એવુ ગમતુ પણ હતુ, જેથી કરીને ખુબ જ વધારે એવુ તેમાં આગળ વધે છે, અને પછી લાસ્ટમાં પણ બતાવવામાં આવે છે, કે ખૂબ જ આગડી પ્રગતિ કરી છે, તો જેથી કરીને જો, જે વસ્તુમાં આપણને એ. વધારે ગમતું હોય જે વસ્તુમાં મન લાગતું હોય તે વસ્તુ માં જ આપણે આગાડી વધવું જોઈએ તો આપણને કામ કરવામાં પણ કંટાળો ન આવશે એવું બતાવવામાં આવશે જેથી કરીને ખુબ જ વધારે મુવી સારી બનાવવામાં આવી છે.
હા ભાઈ તમે જે કીધું કે આ મુવી વિશે તે મને પણ ખબર છે ને આ મુવી તો આવી રીતે કે જે આપણને કોઈ પણ વર્કમાં આપને ગમતું હોય જે આપણને કામ કરવાનું ગમે છે કોઈમાં ઇન્ટરેસ્ટ એમાં છે તે પણ આપણે કરવું જોઈએ કારણ કે આપણે ઇન્ટરેસ્ટ કામ કરશું તો પછી આપડે એટલે કે બધા લોકોને એમના માતા પિતા ને એવું હોય છે કે ભલે એમને એટલે કે એવું કે એમનો છોકરો ડોક્ટર બને એમનો છોક એન્જિનિયર બને પરંતુ એના મનમાં શું ચલી રહ્યું છે એ લોકોને એ નથી જાણતા એ લોકોને ફોર્સ કરે છે બધું કરને પછી એ લોકોને પણ આવે છે અને ઘણી ઘણી મોઘી મોઘી ફી ચૂકવે છે એટલે જે એમના છોકરાનો જેમાં મન હોય છે તે લોકોને કરાવું જ જોએ તોજ એલોકો એ સ્પીડ માં આગળ વધે એમ કારણ કે એવા તો ઘણા બધા લોકો છે. કે આવું બધું કરીને એ લોકો પોતાના પોયરાને આવું બધું બો દબાણ આપીને આવું બધું ભણાવે છે એવું ની કરવું જોઈએ કારણ કે એવું તો તમને ખબર જ છે કે એવું કરશો તો પછી એ લોકો આવું ગમે તે પ્રકાર નું બધો કદમો ઉઠાઈ લેને એવું બધું મગજ થી એટલે ઉટાડી જાયને એલોકોને ગમે પણ નહી એમ એટલે કે જે લોકોને ફિલ્ડમાં લોકોને ગમે છે તે લોકો એ બધા યુઝ કરવું જોઈએ અને બાકી તો આપણે ઘણી બધી મૂવી હોય છે જે જોઈને આપણે પણ એવું જો ઉત્સવ વધવે કે તમને ખબર જ હશે કે આપણા દેશમાં તો ઘણા બધા પ્રકારની એમ તો મોટિવેશન મૂવી બને છે જેમ કે તમને ખબર હશે કે જે એમેસઝોનની મુૂવી આવેલી હતી તે તમને ખબર છે કેટલી ફેમસ થયેલી અને જે એમના એમ એસ ધોની જે મૂવી એ જે એમ એસ ધોની છે તેની આખી હિસ્ટરિ અને સ્ટોરી બતાલી હતી કે આપણા દેશમાં એમણે શું શું કરે કારણ કે તમને ખબર જ હશે કે આપણા દેશ માટે કેટલા વર્લ્ડ કપ પણ એમણે જીતેલા અને ઘણા બધા બને દેશ માટે ઘણું બધું આપેલું હતું અને બીજું તો એજ છે કે આપડા એ એમને પદ્મશ્રી નો એવોડ પણ મળલો હતો એટલે એ ખુબ મહાન ક્રિકેટર છે અને એના પાછળ જે સ્ટોરી બનેલી છે એ તો મને ખુબ ગમે છે અને એ મૂવી તમે પાંચ છ વાર તો જોવું જ છું હજુ પણ મને એ મુૂવી જોવાનું ખુબ ગમે છે. કારણ કે એ મુવીમાં એટલું બધું સરસ બતાવેલું આવેલું છે કે એ લોકો શું પેલા શું હતા ને હમણાં શું બની ગયા કારણ કે એ પહેલા તો મોસ્ટલી એમને ફૂટબોલનો ખૂબ વધારે શોખ હતો. ફૂટબોલમાં એલોને ઘણું બધું ઇન્ટરેસ્ટ હતું પરંતુ એમના જે પેલા જે ટીચર હતા પી ટી ટી ચર એમને સમજાવ્યું અને પછી એમને ક્રિકેટને ફિલ્ડમાં લઈ ગયા આ પરિસ્થિત અમને ખબર હશે કે બની ગયા એટલે કે એવું હોય છે આખી સ્ટોરી બદલે આખી એટલે કે જે એમાં મન હોય છે તે કરવું જોઈએ બાકી તો મારે એજ કેવું છે કારણ કે એ આવા બધા મહાન ક્રિકેટર આવું બધી સ્ટો એમની પાછળ સ્ટોરી બધી હોય છે ને સારું એવું નામ કમાવે છે બાકી તમારે કેવું છે કે હમ તો આપડે તો દેશમાં તમને ખબર જ હશે કે આપડામાં સારી એવી સિરિયલ જેમ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા તે પણ ખૂબ બધી પ્રસિદ્ધ છે અને આ બધા લોકોને ગમે છે કારણ કે એ સિરિયલમાં એટલા બધા કીરદાર એટલા કોમેડી છે કે આખા આપણા દેશો વિદેશમાં બધાને ગમે છે અને બધા લોકો જમતા જમતા એ ખાય એટલે જમતા જમતા એ સિરિયલ જોય છે ને. બધા આમ તો મોસ્ટલી બધા પરિવાર એ સિરિયલ ગમે છે કોઈને ગમે એવું જ નથી કારણ કે એમાં જે બધા કિરદાર હોય છે તે યો ગ્ય રીતે પોટાનો નિર્ભાવ છેને મજા કરે છે બાકી તમે તો જોયલુ હશે ને આ જે સિરિયલ છેટે
હા ભાઈ તારક મેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ તો મને ખુબ જ વધારે એવી ગમે છે. અને તે સિરિયલમાં મને હજુ પણ ખૂબ જ વધારે એવી મજા આવે છે કારણ કે મેં જ્યારે પણ જમવાને એ હું બેસું સુ ને તો ત્યારે તે સિરિયલ તો જોમ જ છું કારણ કે તે સિરિયલ એટલી મતલબમાં અમેઝિંગ સિરિયલ બના મા આવી સે કે મને તો ખૂબ જ વધારે એવી મજા આવે છે તે જોવાની અને તે સિરયલ મતબમાં ફેમિલી ફ્રેન્ડલી સિરિયલ્સ જેથી કરીને અમે જ્યાંરે પણ જમવા સાથે બેએ છીએ ને રાતના તો ત્યારે સિરયલ લગાવી દઈએ એ અને આખી ફેમિલી સાથે અમે જોઈએ છીએ કારણ કે ખુબ જ સારી રીતના તે સિરિયલ બનાવવામાં આવી છે. અને તેમાં જે જેઠાલાલનો કેરેક્ટર પ્લે કરે સે તેતો મને ખૂબ જ વધારે ગમે છે કારણ કે તે ખૂબ જ સારી એક્ટિંગ પણ કરે છે અને તેમનો રોલ ખૂબ જ સારો છે તેને આ સારી રીતના ભજ રોલ અને મને તો ખુબ જ એવું ગમ્યું જેથી કરીને તેમના મ ખુબ જ વધારે મજા પણ આવે છે તે સિરિયલ જોવાની અને તે સિરિયલ હજુ પણ જોવું છું અને હમણાં થોડીક મજા નથી આવતી પરંતુ જે આગળના એપિસોડ મે જોઉ છું એમાં ખુબ જ વધારે મજા પણ આવે છે તો જેથી કરીને આપણે સારી સિરયલ જોશું સારું એવું પિક્ચર્સ નેવા બધા જોશો તો આપણને ખુબ જ વધારે એવું સારું પડશે જો આપડે ખરાબ જોશું તો પણ આ માઇન્ડમાં પણ બધું ખરાબ નેગેટિવિટી જશે જેથી કરીને આપણે એકદમ પોઝિટિવ અને મોટિવેશન વાળી સીરિયસ મવી જોવી જોઈએ જેથી કરીને આપણા માઇન્ડ પણ સારું રહે
હા ભાઈ તમારી એકદમ સાચી છે એટલે કે હવે તો મોટિવેશનલ મુવી જોવી જોઈએ અને સારી એવી મુવી જો જોઈએ કારણ કે ઘણી બધી પ્રકારની ખરાબ મુવી પણ બનાવામાં આવે છે તે આપડણે જોવું જોઈએ નહી કારણ એના આપ માનસિક અસર પર ખુબ ખરાબ અસર પડે છે અને અમુક ઘણા બધા એવા લોકો પણ હોય છે કે મુવી જોય છે અને એવું બધું પ્રકારનું કૃત્ય કરે છે એટલે ભાઈ આપે આ બધી મુવીથી ું જોઈ મોેશન જે મુવી છે તે આપણે જોું જોઈએ સારું ભાઈ મળએ પાછા ઘણી બધી નવી નવી મૂવી પડશે તે આપણે સા થિયેટરમાં જોવા જઈશું
હા ભાઈ ચાલો મળીએ